હં, હા તારામાં કેમ કોલ નહીં લાગે?
નહીં ખબર તારો જ નહીં લાગે.
એવું?
હા. કંઈ ઈશું બતાવે, થોડી વાર પછી કરો એવું બતાવે.
અચ્છા બરાબર.
હું કરતા?
કંઈ નહીં, આ ગરમ પાણી પિયા કરું.
ઈસ હમણા?
હા. એટલે એમ આદત જ છે કે જમીને પછી ગરમ પાણી પીઉં.
એવું શું થાય એનાથી?
એટલે મિનસા એનાથી એમ ખાવાનું આપડું પચી જાય ને ચરબી તે ઉતરે.
હમ્મ અમારે ભી ચાલુ કરવા પડે.
હં ચાલુ કર સિરિયસલી એમ મેં બહું ટાઈમ થી પીયુ
એવું બેવ ટાઈમ
હા બેવું ટાઈમ એટલે હવે કોલેજ ને એવું ચાલુ થયેલું ત્યારથી તો રાત્રે જ પીતી.
હમ્મ
હારું લાગે હા.
હું હું ઓકે કઈની આરામ.
કેવું બરાબર કાલે સ્કુલે?
કાલે સ્કૂલે સાડી પેરીસ?
સાડી પેહરીને.
એમા સાડી પેહરવા કીધુ.
કેમ?
હમને તો ઇ કપડા માં બી સું છે એ લોક ને
એટલે દરરોજ સાડી પેરીનેે
એ લોકોને એમ કે કે હ અમુક અમુક જે સા અમુક ડેસ પેરી આવવાના એમ કે અમુક અમુક દિવસ સાડી એમ
એવું છે તો પછી સેફાલી
એ ચ હું કરે તે એટલે હવે એ જે કરે તે અમે અમારું નઇ બગાડવાના
અચ્છા.
હ ખાલી ફોકટ એમ જ ખરાબ થાય.
હા એ તો છે જ યાર
રૂલે ફોલો કરે એમને એટલે એ લોકો આપને પાછો તાલુકો પંચાયત ના જે આપેલો છે ને
હા.
ડેટા તેમાં બી લખેલો છે સ્કૂલ વાળાને ફોલો કરવાનો
બરાબર હા હવે એટલે મીન્સ એટલે કરવું તો પડે જ
હું ભલે આપડું જે હોય તે હવે તેમાં છ આપડે તાલુકા પંચાયત ના લેય માં તે એક આપણને એક થી આઠનું લખી આપલું છે છ થી આઠ બી નઈ
એક થી આઠ નો હા એટલે કરાવું તો પડે જ
હું એટલે આપડાથી એ લોકોને ના પણ નઈ પાડાય કે અમે નઈ જવાના એમ
હા અરે પણ એમ બી એટલે મીન્સ સરે જ કીધેલું ને કે તમારે લું એટલે તમારે લો કોઈએ એ લોકોની બધી વાત માનવી જ પડે
હઅ
અ એમ એના માટે બી ખબર કીધેલું કે જો તમને એ લોકો લેક્ચર ની આપે ને તો પછી વધારે પન નઇ કરવાનું તમારે તમારી સમજણ ના હિસાબે લખી દેવાનું જર્નલમાં એવું કેતા હતા ને
એવું કેતા અતા
હા ક એટલે એમ વધારે હવે એ લોકોને ફોર્સ બી ની કરાય ને એવું કીધેલું કીરીત સરે કે શીતલ મેમે
તેવું જ વળી પણ એમાં અમને તો કેએ બધું કઈ વાંધો ની મળે પણ એ લોકોને તો બીજા સબ્જેક્ટનું બી કરાવે કે ને એ ઈસ્યુ લાગે એમ
બરાબર.
કે આપણને બધી જ થોડી સમજ પડતી હોય
હા એ તો છે જ પન એ લોકોએ તમને પેલે જ કીધેલું ને બીજા સબ્જેક્ટ નું બી કરાવા પડશે
હું પણ એ લોકોને અમને સુ કીધેલું કે સ્માર્ટ ટીવી હશે તેની પર તમે થોડું બતાવી દેવાનું
અચ્છા હા એટલે તમને ડાયરેક્ટ તમારે ચોપડી માટે જે કરવાની
એ તો દસ પંદર મિનિટ ઓય તો ઠીક છે પણ એલોકોને ત આખાને આખા ચેપ્ટર કરાવડાવા કેય તો તે તો અમારે થોડુ થવાનો તો બી અમારી હિસાબે તમે અમે કરાવતા જ છે, થોડું થોડું
તો એ લોકો શું કરતા છે?
એ લોકોનુ સ્કૂલ નું કામ કરે સ્કૂલ નું કામ જ એટલું હોય ને.
હા.
હા .
બરાબર. ને આમ એટલે મીન્સ. આમ અલી જાય એટલું બધું અમને એ નઈ સવારે બી ટાઈમ મલી જાય.
એમને તો કશુ, જરાક બી ટાઈમ નહી મળે. બ્રેક ટાઈમ બી બહુ બધો પંદર થી વીસ મિનિટ.
પંદર થી વીસ મિનિટ જ!
હમ.
આ લોકોનો તો બ્રેક ટાઈમ પોણો કલાક કે એવું કઈ છે.
આ લોકોને તો એકને ચાલીસ હજો બ્રેક આપ પને એ લોકોને બધ બે ને વિસે જેવું તો પતાવી. બેસાડી જ દે એ લોકોને. એમ લોકો ન બે ને ત્રીસ નો છે. પણ તો બી.
માય ગોડ.
ને પાછું બપોરે જે એ લોકોનુ બાર વાગે બાર ને. સાડા બાર એ જે બ્રેક પડે ને તે તો એ લોકો ને પાડે જ નહી.
હા.
હ.. એ લોકોની પ્રાર્થના પતે અગિયાર ને વીસ એટે લે એ લોકો ને નાસ્તો આપે. તે દસ થી પંદર મિનિટમાં પતે ના પછી તે લોકનું સળંગ એક ના ચાલીસ સુધી. ને ચાલીસ કે પચાસ સુધી.
આ લોકોની તો ધ્રુલિતા કેટલી બ્રેક ખબર છે ત્રણ બ્રેક છે.
એ લેકને ટાઈમ ટેબલમાં બી ત્રણ બ્રેક લખેલુ પણ આ લોકો નહી પાડે. કેમ નઈ ખબર.
આ તો યાર તમે જેટલું નજીક લેવા ગયા તે
કેટલું ફસાયા જેવું છે. પણ હવે શું કરું
એના પેલા કોઈએ નહીં લીધેલું ઇન્ટર્નશિપ.
એના પેલા લીધેલું પણ આવું બધું નહતું એમ.
એઅ. અમારામાં તો છે ને એમ કીધું કે, તમે તમારા રીતે હમજી લેવાનું એમ કે લેક્ચર નું ને. એટલે અમને તો એવું લાગે કે માર્ક બી એ લોકો સમજીને આપી દેશે.
હમ એ લોકો માર્ક્સ તો આપે એવું મને બી લાગ્યા કરતું છે. કાલ હવે સાઈન કરાવવાની જ છે કાલ. એટલે પહી છ અઠવાડયિયા ન દૈનિક નોંધ ને જેટલું કરાવેલ છે. પાંચેક પાંચ. પેલા છે.
હા.
એલાની સાઈન કરવાની છે એટલે જોવા પડેહે કે એ લોકોને કેવી રીતે શું કરતા છે?
બરાબર. અ મારે તે કેટલા લેક્ચર થયા ચાર થયા.
લખી લીધા.
હા એટલે મીન્સ હમણાં લખતી જ છે, બે બાકી છે,
હમ
તો‌એ લખાઈ જશે,
અને જો પછી છોકરાઓ કે ગેમ રમાડો ગેમ રમાડો પણ ગેમ્સ બી નહી મળે કે કઈ રમાડે
એવો
હવે કોને દસ મિનિટ થાય એટલે હવે એમ કે ટીચર હવે બીજી ના હોય થાય એમ કે તો કાંચી લાવી નવી લાવે
મારા વે એ લોકોને ગેમ રમાડુ ને, પણ એ લોકો તો અવાજ જ એટલો કરે ને ધીરા એટલા ને કે એ લોકોને ગેમ એટલે અમુક એમાં કેવી હોય પેલી ફાસ્ટ રમે ને તો મજા આવે ને, પેલા લોકો તો એકદમ સ્લો રમે ને અને પાછા એકબીજાને કહી દઈ આમાં આ આવે તો પછી કોણ આવું. થવાનું પછી હું મજા ગેમમાં,
કઇ રમાડેલી,
જો એક તો છે ને, એટલે મીન્સ રેન્ડમલી આપણે ફ્રૂટના નામ ને તો ફળ-આપણેે છોડ નામ લેવાના કે મેં બોયલી તો ગુલાબ તો મારી પાછળ વાળો ગુલાબ બી બોલશે, ને એને જે ફૂલનું નામ એડ કરવું હોય ને, તે બીજેથી કે એ મોગરો બોલશે ને એની
હા એ રીતે, પછી તે એકરા હોય ને એટલે આ તે નાલા નાલા છોકરાઓ હોય ને ત્રીજા વાળા તે
હમમ
ચોઠા વાળા એ લોકો ને ચાલે કે જેથી કે એમ એકરા બ એક, બે, ત્રણ, ચાર, આવે ને ત્યારે રામ બોલવાનું ને છ, સાત, આઠ, નવ દસ આવે ને તો કષ્ન બોલવાનું, એવી રીતે એમ જેથી કે પાંચ, પંદર, પછી પચીસ, પાંત્રીસ એવું આવે તો રામ બોલવાનું ને, દસ, વીસ ત્રીસ, ચાલીસ આવે તો કષ્ણ બોલવાનું,
ક્રષ્ન
હા એવી રીતે, પછી એક તે બોર્ડ પર છે ને આપડે ડ્રોઈંગ દોરવાની, જેથી કે મીન્સ આપડે ઘર દોઈર્યું હા તો એક સાઈડ પેલું એમ લાઇન દોરવાની બાકી રાખવાની ને તો ખીરકી દોરવાની એવું કઈ બાકી રાખવાનું, પછી એ લોકો એ લોકોને હામેજ દોરવાનું ને બાકી રાખવાનું, ને એ લોકોને આંખ પર પટ્ટી બાંધી કરવાની,
હમ
એ લોકોને ઉભા કરવાનું કે આ તમે કરો, પણ આંખ પર પટ્ટી બાંધી દેવાનું પછી એ લોકો ને કહેવાનું કે અવેસાયને બોડૅ પર એ કરો. જ્યાં બાકી છે ત્યાં- એટલે, એમ પણ એ લોકો તો મારા વારે હારા મસ્તી જુ કરે પછી મારે કે વરે ત્રીજા ચાલ એક કામ કરો તમે લખવા બે હો એના પછી એ લોકોને ગુજરાતીની ચોપ- ઉપડી ખોલાહિ ને લખાવું ને એમાં બી પાછા અરે પહેલા તો છે ને જે છોકરાઓ તને ખબર જે બહુ મસ્તી કરે અને મને બહુ હેરાન કરે ને તે જ પાછા મારે આવીને ભણવા લાગ્યા હા ગે. એક છોકરો હતો અબ્દુલ કરીને તો તે મને આખા ક્લાસમાં એને ડર એમ એટલે મેં મેં બધાને બહાર કાઢતી હતી કે તમે લોકો અવાજ કરો ને તો મેમાન આવ્યા એમ કે ચેકિંગ વાળા છે એટલે બહાર નહી કરો એટલે પછી મેમે એ લોકોને લેસન આઈપૂ તો પેલા અબ્દુલ ને કતા બોલવાયપ તો જોર થી બોલે ક કબૂતર નો ક એમ કરને.
મેં કીધું ચુપ રે અબ્દુલને તો બઉ મારા. જોઈ લેજે હા ત પછી તો બી પાછળની બેન્ચ પર જતો રહ્યો પછી ત્યાં બોલે ક કબુતર નો ક એમે એના હાથ એમ બન્ને બાંધી લીધા એમ પકડી લીધા હવે બોલ જા તો એમ કે ટીચર મને છે ને મેં મેં કક્કા બોલવા મેં કા મેં કીધું કઈ નહી મેં મેં એમને કેવા તારે કકા નથી બોલવાના ગુજરાતી ની ચોપડી કાઢને તું લખ એમ કે કે ના મને તો મેમે જે આપ્યું ને તેજ કરવાનું મેં કીધું ને મેં કીધું ને મેં મેમ જોડે વાત કરી લેવા અત્યારે તો એમ પછી નોટ કરી પછી કે ટીચર ની નીમ મને આમાં નહીં એ મને એ નઈ ફાવે. પછી છે ને એ લોકોને શબ્દ લખાવેલા હતા ને અહ કાન નામ પણ ને ચળ વળ એ બધા લખાવેલા હતા ને તો એમ મેં કીધું અહ મને એમ કે તીજે મેં આ શબ્દ બોલુ મેં કીધું હા ચાલ તો મેં સ્કેલ નીચે મૂકું ને એ વાંચે મેં સ્કેલ નીચે મૂકૂ ને એ વાંચે. પછી મને કોઈ બીજું બોલાવે ને તો એ એમ તં એ લગીને ઊભો રહેે તો એ લગીને આગર હી નહીં વધે. પછી મેં જામ ને પછી ફરી કરું તો બોલે બોલ આહું. એ અને પછી પહેલા ધોરણમાં બી એક સિદ્ધાર્થ કરી ને છોકરો હતો એટલી મસ્તી કરે ને ધુલિકા આખા ક્લાસ ને કોઈને ટપલી મારે કોઈને લાતમારે એવી રીતે એક મેં કીધું સિદ્ધાર્થ બેસ જો નહીં તો માર ખાશે. નોઇ. પછી મેં મેમને કીધું તે એને એક પૈડીલીધી બી મસ્તી ક રે પછી રિસેસ માં તે છે ને અહ મેં એના હાથે બોલ રમવા લાગી ચાલ આપણે બોલ રમવાના. તો અમે બેઉ જના બોલ રમતા હતા. તો ખબર આપણને શીતલ મેમે કીધેલું કે વિશિષ તો બાળકો
હમ્મ.
તો એક છોકરી મિસ્ટી કરીને હતી તો તેનાથી બોલાય નહી તે હતી. ને ક્રિસ્તાં કરી છોકરી છે તો એનું માઈન્ડ જરાક નહી ખબર એમ અલગ છે એની રીતે જ કઈ ને કઈ બોલતી તો અમે ત્રણ જણા આ સાય ને સી તા તે સાઈડ થી. રિસેસમાં બોલ રમાંયા. પછી રિસેસ પતી ગઈ એટલે એની મસ્તી મેં કીધું ચાલ સિદ્ધાર્થ એક કામ કરીએ આપણે એકરા એ કરીએ ને બી બીજા બધા હતા ને એ લોકોને મેં ડ્રોઈંગ દોરવા આયપી કારણ સિદ્ધાર્થને મેં ડ્રોઈંગ દોરવા કીધું પણ દોર તો જ નહી હતો તો એને કીધું ચાલ આપણે એકડા બોલીએ તો પછી બોલે એક રે એક બગડે બે એમ કેને કીધું એવી નહી બોલય એ મેં કીધું એક બે ત્રણ એ બી હાથે બોલે હો પછી મને છે ને બીજા છોકરાઓ બોલાવે ને ટીચર મરી ગઈ મેં તે બાજુ જામ ને તો એ લોકોને લાટ મા માય માથામાં ટપ ને મને ખેંચે મારે એ છોકરા ને મેં ચારસો લગીને એકરા કરાવ્યા બોલ. એકસો એક એક બસો બે પછી ત્રણસો એક ત લગી નહીં છોકરા અને મારે અને જો કોઈ મને બીજું બોલાવે ને તો એને મારવા જાય ને એ ઓ એટલે એમ જે